હલો
હેલો નમસ્તે
નમસ્તે બોલો
બરાબર કેમ છો
બસ મજામાં
તમારો અવાજ કપાય હે મેં કેજો
હવે આવે સે બરાબર
હા હા
મેં તમને એટલે નંબર મોકલો કે ઈ નંબર થી લોગઈન કરેલું છે પછી તમે કદાચ વોટ્સઅપ માંથી એ નંબર નાખશને તોને કે નહી લાગે
હા મે નાખ્યો પણ એ બંધ બતાયો એટલે પછી અ તમે મૂક્યો એ નાખ્યો
હા એટલે જ થ ને
બરાબર
તો આમાં તો હવે મેં જયારે ઓપન કર્યું ને ત્યારે એવું લખેલું આવતું હતું કે એક એકત્રીસ તારીખ સુધી જ આ વર્કિંગ ચાલુ રહેશે પછી બંધ થઈ જાયશે
હા મતલબ હોય શકે એમ બોલે હે કે જલ્દી પૂરું થવાનું હે ઠીક છે પૂરું થાય કે નહી પણ મતલબ કે ટાસ્ક ઓછું હે એવું કઈ બોલે હૈ મતલબ જ્યાં સુધી મળે ત્યાં સુધી કરાય
હા હા છે વાત હા સાચી વાત છે.
હા એ જ ન
હ આમાં દસ મિનિટ ના સો રૂપિયા એટલે કઈ રીતનું આમાં તો
એ મતલબ એવું કે હમ જે કોલ કરે એને દસ રૂપિયા ને જે ઉઠાવે એને આઠ રૂપિયા એવું કઈક છે પછી તો આપણા ને ખબર નહી આવે મલે એ પ્રમાણે ખબર પડે અને પાંચ કોલ થાય પછી જ જોવા મળે. કે શું થયું કેટલા મળ્યા શું થયું?
એવું છે?
હા તો તમને અત્યારે ડેશબોર્ડ પર નહી દેખાતું હોય.
હજી નથી દેખાનું હજી મારે ત્રીજો કોલ છે.
હા એટલે જ ને-
તો તમે બીજા કોઈ ની યારે વાત કરતા હોય એ લોકો યુઝ કરતા હોય તો તમે મને એનો નંબર દઈ દો તો હું એમ એટલે આપણે શું કે આમાં એવું છે કે તમે અલગ અલગ વ્યક્તિ સાથે વાત કરવી પડે પછી.
હા ઘણા એક વ્યક્તિ થી ઘણા ફોન નહી થાય એમ કે હો ને.
યસ એટલે એવું નથી ત્યા પછી ઉપર આપણી એક્યુરસી ચેકિંગ થાય ખોટું. પછી પૈસા ન મળે ને આપણો ટાઈમ બગડે ને એવું શું કામ ન કામ કરવું જોઈએ.
હા એ તો બરાબર છે. ના મતલબ આ જે એપમાં તમે મારો નંબર ક્યાંથી મળ્યો.
એ તો ગ્રુપ માં છીએ ને આપણે બધા મેં એમાં
હા એ ગ્રુપ વાળામાં જ કોઈ કોઈ જે મતલબ ફ્રી હોય. અને કરે વાત તો ઈજ છે. એમાં એવું હોય કે ફ્રી હોય ટાઈમ મેચ થાય તો મેળાવે પણ થઈ જાય મતલબ કોન્ટેક્ટ કરવો પડે.
હા એ તમને એવી રીતના કોલ આવતા હોય કે તમે પછી બધાને પૂછ્યું હતું.
મને આ તમારી વારે મને ફોન આવ્યો મેં ડાયરેક્ટ કરી લીધા.
ઓકે.
હમ. એટલે શું આપણે આ પ્રોફાઈલ હશે ખબર નહી હવે મારો પ્રોફાઈલ ફોટો દેખાતો હશે બંધાય ને. તો કદાચ પ્રોફાઇલ ફ ફોટો કે કાઈ બી જોઈને લોગો બધા કોઈને એમ થાય કે આમાં કરું તો પછી કોન્ટેક્ટ કરે ને
એટલે તમારી પ્રોફાઈલ નથી દેખાતી.
અચ્છા હમ.
ખાલી તમારો
હા.
ગ્રુપ ગ્રુપમાં સો તમારું નામ આવે છે તા લખેલું કે
બરાબર હા તો એવી રીતે કોઈ કરી દે
એટલે તે ને
હા પછી ઈ લોકો ફ્રી હોય તો મેળ આવે
હા સાચી વાત છે ટાઈમ મેનેજ કરવો પડે બંધાય ને.
હા અને બધા મતલબ વધાર પડતા તો બીઝી બીઝી તો હોય. પણ હવે કામ માટે તો ટાઈમ આપવો પડે હું કરે?
પણ આમે તે ઘણા લોકો હું ફ્રેન્ડ હારે વાત કરતા હોય તો આપડે વાત કરિને પૈસા કમાવા એ તો હારામાં હારું જ કેવાય ને.
હા એ તો છે. ના કે કાઈ બી કામ હે કામ તો કરવું સારું જ છે.
એટલે જ તમે તમારા ઘરે બાળકોને બધા નહી હોય તો?
છે ને મારે એક બાળક છે નાનું છે.
ઠીક અચ્છા ઓકે.
હા
નયા તો તમારે બધી સ્કૂલ માં હોય બાળકોની ફીસ ને બધુંય બહુ મોંઘુ હોય
હા બહુ મોઘું હોય મોંઘું તો તમારે એમ તો હશે ભલે. અહીંય ભાવનગરમાં તો હશે ભાવ તો નહી જ અચ્છા
પણ અમારે ગવર્મેન્ટ ને બધું હોય કે નહી તો સારું પડે એમ
હા મિક્સ હોય ને એટલે સારું પડે પ્રાાઈવેટ ને ગવર્મેન્ટ.
તમારે ઈ એવી રીતના રહેશે ને?
એવી રીતની તો કોઈક જ હોય ને કે વધારે પડતી પ્રાઇવેટ રાખી દે એટલે એમાં તો બહુ જ હોય અને કા પછી એકદમ ગવર્મેન્ટ હોય તો એમાં કઈ હાજુ ન હોય. એટલે પ્રાાઈવેટ માં જ રે મૂકે અને મિક્સ વાળી મળી જાય તો હા રુ હોય કેમ કે મિક્સમાં તો એ મતલબ એકદમ હાઈ ક્વોલિટી તો ના હોય પણ સારું હોય હાલ્યું જાય હાવ નબળું ના હોય. એજ્યુકેશન હા
પછી ન્યા તમારે ગુજરાતી મીડિયમ ના હોય કે વધારે મરાઠી ને હિન્દી વિશે?
હા એજ ને ઈ જે આ મતલબ એમાં એવું હોય કે હિન્દી રખાવો તો ગુજરાતી ના મળે અને ગુજરાતી રખાવો તો હિન્દી ના મળે તો હિન્દી તો જરૂરી હે એટલે આપડે રખાવું પડે હિન્દી.
બરાબર છે.
બીજુ કાઈ મરાઠી કે એવું કાઈ ઓપ્શનમાં હોય તો હાલે
હા, તમને એ મરાઠી લેન્ગવેજ આવડતી હસેને પોતાને?
એટલે એટલી એકદમ ફાસ્ટ તો ના આવડે, મતલબ થોડી ઘણી આવો હોયે આજુબાજુ કોઈ કોઈ રોકતો એમ થોડી ઘણી આવડે.
આ સારું કહેવાય અમને તો અમને લોકોને ના ફાવે મને તો આમ બહુ એવા મેગા સિટીમાં રહેવું તો મને ગમે જ નહીં.
હ હ હ હ તમે રહો છો એ સિટી જ છે, પણ આ મેગા સિટી એટલે એમ અહીંયા મોંઘું બધું વધારે હોય, બીજું તો શું હોય?
એવું નથી, થોડુંક આમ મને આમ ગામડાનું નેચર એ વધારે હીટ પડે એમ.
હા, મતલબ ફરવા-જોવા ફરવા વરવા મતલબ મળે અહીંયા રસ્તા તમાં એમ શાંતિથી બધા માણસો બેઠા હોય એવું
એમ છે ને, આમ આપણને થોડુંક કમ્ફર્ટેબલ લાગે અને નેચરલી વાત કરવાનુ મળી રહે આપણને.
હા, એ તો છે. અહીંયાં એટલું ના હોય. હા ઈ તો બરાબર.
એટલે કે અહીંયાં એક તો બધા એવા રોડ-રસ્તા ને વાહનનો પ્રદૂષણ, ને અમારે જો અહીયાં ઘરે હે. માલ-ઢોર હોય. ભેંસ છે તો આપણે ઘી, દૂધ, છાસ બધુંય ઘરે બક તાજું મળી રહ્યે એમ.
હા, એ તો. અહીંયાં મતલબ હોય તબેલો હોય, એમાંથી મલી મળી તો જાય ભલે.
હા.
મળી જાય એમ તો. પણ હા, તોય આ પબ્લિક બહુ અહિયાં.
તમારે આમ એક કિલો ઘી લેવા જાવ તો એનું શું રેટ હોય ભેંસનું?
ભેંસનું ઘી, ભેંસનું ઘી તો આપ પણે અહીંયા થી તો લેવા જ નહીં જાતા. ગુજરાતથી લઈ આવીએ અસલીવાળું ઘી તો. ત્યાં કચ્છથી જ. પણ અહીંયાથી લઈ તો ઈ મતલબ અમારે ગામડેય કેટલું અહ નવસો, અગિયાર અહ ના અગિયારસો, બારસો. એટલું તો હે ગામડામાં. અહીંયાં ઈ જ હશે બારસો કે. તેરસો, ચૌદસો હશે વધારે.
હા. અમારે બસ એટલા જ છે, અગિયારસો, નવસો, હજાર.
હા, ઈ જ. નવસોથી ઓછું નહીં, વધી તો ગયું જ.
હા, એ તો આરામથી. અમેય તે અમુક જગ્યાએ હજાર, અગિયારસો લેવી સેવી.
અહા. અહીંયા કોઈ કદાચ અમ્મ રિયલ ઘી વ વેચતું હોય તો ઈ વધારે-વધારે તેરસો-ચૌદસો લેઈ, એનાથી વધારે તો ન લઈ હકે.
હા, સાચી વાત છે.
અહીંયા મતલબ એવું હે કે અમુક-અમુક લોકો બિઝનેસવાળા હોય, એ પ્રાઈઝ ન લખેલી હોય તો ઈ ગમે તેટલા લઈ હકે, અને લઈ લે તો આપણાને કાંઈ ખબર ના પડે.
પણ ઈ લોકો જે સિ સિટીમાં રહેતા હોય ને, ઈ લોકોને આમ ના ખબર પડે, પણ આપણે ગામડાવાળા હોય તો ઈ ઓળખી શકે, કે ભાઈ કેવું સે.
ઓળખી તો શકીએ, ને લેઈએ ની આપણે ગામડાવાળા જુવે, જેમ સારું મળે ને. જ્યાં મતલબ સવરું મળે ત્યાં જ જાય, પણ આ મતલબ આ સ્ટાર્ટિંગમાં આપણે આવીને આપણાથી લઈ લે, મતલબ લૂંટી લઈ તોય એમને કાંઈ ગીલ્ટ ન હોય, ને આપણે લૂંટાઈ જઈએ, આપણે ખબર ન પડે. આપણાં ને એમ થાય કે શહેરમાં તો આવ આટલું મોઘું જ હોતું હશે, એમ કરીને ઈ લોકો લૂંટી લે.
હા, હાચી વાત છે.
હમ્મ. એવું સ્ટાર્ટિંગમાં કદાચ થઈ હકે, વાહે આપણનેઈ ખબર પડી જાય.
હા. એવું સે એમ ને! મુંબઈમાં બધું બહું મોંઘી વસ્તું મળે.
મોંઘી મતલબ સસ્તી એઈ અમુક જગ્યાએ મળે. અને આમ મતલબ હવે ભાડું તો આપણે એકદમ મતલબ ચાલીમાં રહેવું હોય તો પછી કાંક બરાબર ભાડું મલી જાય. તમે કહ્યો મતલબ થોડું ઘણું બહારે પાણી ભરાય હક કે એવું બધું પ્રોબ્લેમ આવી હકે.
હમ ભાડું મળી તો જાય હરું પણ બધું પ્રોબ્લેમ આવે‌. તડકો નાઈ એટલો ના દેખાય કેમ કે પછી અંદર ચાલીમાં હોય ઘર ને બારી એટલી ના આપેલી હોય તો તડકો એટલો ના મળે ને.
એવું બધું તો તો બધું તમારે બધું આમ બધુ આપડે ગામડા જેવું મતલબ ન્યા તો ફીટ નોઝ થાય આપડે થોડુંક. કોમપરોમાઇઝ કરવું પડે.
હા હા એડજસ્ટ કરવું જોઈએ.
એટલે જ તેને.
હા અમે અહિયાં બિલ્ડીંગમાં રહીએ તો એ અમારે તડકો નથી બારી હે.
હા
પણ તડકો ના આવે કેમ કે આ બીજી સાઈડ તડકો આવતો હોય વચ્ચે બિલ્ડિંગ આડી આવી જાય તો તડકો આપડે ના આવે ને!
હા નો આવે હાચી વાત છે તમારી.
હમ
એ એવું બધું તો તો પશી આપડે આ એક કોલ કરીને પશી હું મારે એક થોડુંક કામ શે ને તો હું પશી તમને પાશો ફ્રી થાય ને ત્યારે હું તમને મેસેઝ કરી બરાબર?
હા હા કાઇ વાન્ધો નઈ.
હા તે સારું જો તો દસ મિનિટ થઈ ગઈ શે તો
હા સારું હા ભલે તમારાથી વાત કરીને સારું લાગ્યું.
ઓકે થેન્ક યુ, થેન્ક યુ.
ઓકે